હલો
હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ બી મજામાં છું આજ આપને અધિક માસ વષે વાત કરીએ છે
હા હા જરૂરથી અધિક માસ તો અ બહુ જ જોઓ ને કેટલો અ સારો માસ કહેવાય છે આ ધર્મ પુણ્ય એનો મહિનો હોય છે અને પૂરા વર્ષ દોરન અ આ ત્રણ વર્ષથી એક વખત ફક્ત આવે છે અને આને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે
અધિક માસ માટે આવે છે ને એ હિદુ ધર્મ પંચાંગ ચંદ્ર અને સૂર્ય વચ્ચેનો અફા તફાવત દૂર કરવા માટે લગભગ ત્રણ વચ્ચે એક વાર અધિક માસ આવે છે ન
હા બિલકુલ અ આ આ માસનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે
હા હા આ માસ ભગવાન વિષ્ણુ વિષ્ણુને સમ સંપ સમર્પિત મન માનવામાં આવે છે તીર્થ અને પૂર પુરુષોતમસ પણ કેવે છે
હા આ વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે અને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે આ માસ દરમિયાન લોકો શું કરે છે તમને ધ્યાન ખ્યાલ છે
હા ઘણા લોકો પૂજા પાાઠ જપ વાચન પવ
બિલકુલ હમ્મ તો અ કેવું દાન કરવાનું શું મહત્ત્વ છે
હા ઉવાસ ઉપવાસથી અને શરીર બધે શુદ્ધ થાય છે સાથેન ભગવાન ભગવાન નુ સ્મરણ કરવાનો અવસર મલે છે
બિલકુલ ઘણા લોકો ઉપવાસ કરે છે એનાથી મન શુદ્ધ થાય છે અને ભગવાનનું સ્મરણ કરવાનો અવસર પણ મળે છે પણ જો આમાં દાન કરવાની જો મહત્વ છે એ મહત્ત્વ છે કે અધિક માસમાં કરેલું દાન આપણને પુણ્ય ફળ વિશેષ મળે છે ગરીબોને આપણે અન્ન વસ્ત્ર અને જરૂરી વસ્તુઓનું દાન કરવાનું આમાં વિશેષ મહત્વ છે અને પુરુષોત્તમ માસ ના સાથે સાથે પુરુષોત્તમ માસમાં કેટલાય બધા લોકો ગંગા સ્નાન કરવા જાય છે આમાં ગંગા સ્નાન નું પણ બહુ જ મહત્વ છે અને અમારા વડીલો હતા ને જે મારા માતા મારા મમ્મી હતા એ તો આ વર્ષના દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરતા હતા દિવસમાં બે થી ત્રણ વખત એ વિષ્ણુ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હતા તો આ આ મહિનાની ધોરણ આપણે વિષ્ણુ ભગવાનની વિશેષ ભક્તિ કરવાનો પણ ફલ અ બહુ મહત્વ છે
આ માસમાં લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ લ કાર્ય માટે માં આવે છે ને
ટળવામાં આવે છે સાચું કો છો કારણ કે આ સમય ભક્તિ અને સાધના માટે વિશેષ હોય છે જો કોઈ પણ લગ્ન અને ગૃહ પ્રવેશ હોય તો લોકોનું ધ્યાન એ બાજુ કેન્દ્રિત થઈ જાય એટલે આ મહિનામાં ભક્તિ આ મહ મહમાં ભક્તિ માટે જ વિશેષ અ સમય કાઢવામાં આવે છે અને બીજા બધા માંગલિક કાર્યો છે આ આ મહિનામાં ટાળવામાં આવે છે અને આધ્યાત્મિક વિકાસ પર વધારે ધ્યાન આપવામાં આવે છે
સાચું કહો છો તમે આજ આજમાના વ્યસ્ત જીવનમાં અધિકસ માસ માસુ સંદેશ દેવે છે ને
આસ આપણને થોડા સમય કાઢીને આત્મચિંતન કરવાનો સારા વિચારો અપનાવાના અને જીવનને સુધારવાનો સંદેશ આપે છે કારણ કે બાળકો અધિક માસ વિશે કેવી રીતે સમજાવું એ પણ આપણને અ કારણ કે આ એક એક પ્રકારનું સંસ્કાર છે આપણે અ અધિક માસમાં કેવી રીતે પુણ્યો કરીએ છે કેવી રીતે પૂજા વગેરે કરવાનો બધા ન મહત્વ છે એ બાળકોને આપણે આજે બતાવીશું તો એ એ લોકોનું એ લોકો માટે આ આપણી સાંસ્કૃતિક ધરોહરને વિકાસ છે એટલે એટલા માટે એમને પણ આનું મહત્વ સમજાવવું બહુ જ જરૂરી છે
સાચી વાત છે સારા સંસ્કાર જીવની સૌથી મોટી સંપત્તિ છે
બિલકુલ તેઓને ધાર્મિક વાર્તાઓ કહેવી આ આ મહિના અ વિશે જે પણ અ માન્યતાઓ છે એમનું એમને જ્ઞાન અપાવું સંસ્કારો આપવા અને સેવા અને દયાનું મહત્વ સમજાવવું જોઈએ આપણને પૂને
હા આ માસમાં અ આપણે શું સંકલ્પ લેવાનો જોઈશે
ક્રોધ ઈર્ષા અહંકાર અને ખરાબ આદતો છોડીને આપણને પ્રેમ દયા સેવા અને ભક્તિ નો માર્ગ અપનાવવો જોઈએ
ખૂબ સુંદર વિચાર છે
હા જોને આપણે સારા કર્મ કરીએ અને ભગવાનનું સ્મરણ કરીએ તો આ જીવનમાં કેટલી શાંતિ અને સુખ અનુભવ કરી શકીએ છે
ચાલો આ માસ આ અધિક માસમાં આપણે કોઈ ગરીબ પરિવારની મદદ કરવાનો પ્રયાસ કરીએ છે
જરૂરથી આપણે ક્યાંક પણ કોઈ જરૂરતમંદ માણસ હોય કોઈ ગરીબ હોય કે કોઈની કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો જો આપણે એને પૂરી પાડીએ તો ભગવાન આપણને પણ સારો ફળ આપે છે અને જો આપણે જેવા કર્મો કરીશું એવા તો આપણને ભોગવવાનું જ છે તો કેમ નહીં આપણે સારા કામો કરીને ગરીબોની મદદ કરીને અને જે જરૂરિયાત છે એ માણસોને અ ઉપલબ્ધ કરાવી વસ્તુ પછી જે બાળકો છે એમને જે શિક્ષણ પ્રાપ્ત કરવામાં જે લોકો સક્ષમ નથી એ લોકોને કોઈની શિક્ષા નો આપણે ભાર લઈએ તો આવા બધા જો સારા કામ આપણે કરીએ તો આપણને જરૂરથી ભગવાન પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે
આથી આપણું જીવન વધુ સારું અને અર્થપૂર્ણ બને છે
બિલકુલ સાચું કહો છો તમે જો આપણે સારા કામો કરીએ તો આપણું જીવન પણ સારું અને અર્થપૂર્ણ બને છે અને આની તો બહુ જ જરૂરિયાત છે આજના કલયુગમાં આજનો કલયુગ તમે જોઈ જ રહ્યા છો માણસ માણસને ગાઢતો નથી અને એવામાં જો આવો અધિક માસ આવે અને લોકો ભક્તિ પ્રત્યે આટલા એમના સારા વિચારો અને એમના સારો આવા અ એમનો જો રૂખ હોય તો આ આ તો આજના સમય માટે બહુ જ સારી વાત છે
બિલકુલ અધિક માસ ફળત ધાર્મિક વિદ્યા માટે નથી પણ સારા મનુષ્ય બનાવવાની પ્રેરણા બી પન આપે છે
બિલકુલ સાચું કહો છો તમે અધિક માસ છે ને એ આપણને પોતાના પોતા પોતાથી મલાવાનો માસ છે આપણે આપણા આત્નુંું ચિંતન કરીએ કે આપણે આ જો ભગવાનની આપણે ભક્તિ કરીએ તો જરૂરથી આપણા ભગવાન થી મેલ મિલાપ થાય છે ત્યારે આપણે આત્માથી મિલન થાય છે આપણે પોતે વિચારીએ છએ કે આપણે તો એવું શું કામ આ જીવનમાં આવીને આપણે એવા તો કયા કર્મો કર્યા છે કે કેવી રીતે ભક્તિ કરી છે ભગવાનને આપણે યાદ કરવાનું અને સાધના કરવાનું આ માસ છે તો આને અધિક માસ અને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે
આ માસ આપણે થોડી સમય કાઢીને ચિંતન કરવાનું શું કરવાનું સારા વિચાર અપાવાનો અને જીવન સુધારવાનું સંધન આપે છે
બિલકુલ સાચું કહો છો તમે ખૂબ સુંદર વાત છે કે જો આપણે આત્મચિંતન કરીએ તો જ આપણે પોતપોતાના અંદરની કેટલી એવી પણ વસ્તુઓ છે જે આપણને બહાર કાઢી મૂકવી જોઈએ એવા પણ કેવીવા કેટલાય વિચારો છે જે આપણને ત્યાગી દેવા જોઈએ એ વાતની આપણને સારી રીતે સમજાઈ થાય છે
આથી આપણું જીવન વધુ સારું અને અર્થપૂર્ણ રે છે એવ સાચી વાત કેવો છો તમે
બિલકુલ જોને ઈર્ષા અને અહંકાર થી કોઈનું ભલું થયું નથી તો આપણને આ બધું તો ત્યાગ જ દેવી દેવું જોઈએ અને આપણને પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમ દયા સેવા અને ભક્તિ નો માર્ગ અપનાવવો જોઈએ જેનાથી શું છે કે આપડો તો સારું સારું થશે એના લીધે કોઈ કોઈ માણસની ભલાઈ થાય તો એમાં પણ આપણને બહુ જ ખુશી મળે છે
સાચી વાત ક કેવો છો તમે આપ બી એવ અધિક માસ કરો છો તમે
જો પેલા તો હું બહુ ઉપવાસ કરતી હતી પણ હવે મારા શરીરના ગોલીઓ અને આ બધાને લીધે પણ હવે કેટલી બધી દવાઓ લેવી પડે છે તો એના લીધે આખો માંસ રદ કરવા કરવું તો મારા માટે શક્ય નથી પણ હા હું આમાંથી અગિયારસ છે અમાવસ છે એનો પણ વિશેષ મહત્વ હોય છે તો એવી તીખીઓ જરૂરથી કરું છું અને ઉપવાસ જેવા આપણા જીવનમાં ઉપવાસનો પણ બહુ જ મહત્વ છે તો આપણે ઉપવાસ કરીએ તો આપણું શરીર પણ ડિટોક્સ થાય છે તો એના માટે પણ આ બહુ જ જરૂરી છે
બિલકુલ અધિક માણસ આત્માશુદ્ધિ સેવા અને ભક્તિનો પવિત્ર અવસર છે તો સભાને કરીએ છે
બિલકુલ આપણે અધિક માસ આપણે સારા કર્મો સેવા દાન અને ભક્તિ ભાવના ભાવ દ્વારા જીવનને ઉજ્જવલ બનાવવાની પ્રેરણા આપે છે ચાલો તો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ તમે પણ સાચવજો અને અધિક માસના ભજન માં તો જરૂરથી જજો
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ